હું કરો
બસ જો સુતા છીએ મોબાઈલ જોઈ ને સુતા ને એવું કરીએ છે તમે શું કરો
હ અમે જો આરામ કરીએ છીએ મોબાઈલ તો અમ બહુ નથ જોતા હો આંખ ને નુકસાન થઈ જાય ટીવી મોબાઈલ અમ ના જોઈએ
અમે તો પછી મોબાઈલ તો જોઈએ હો ટીવી તો એટલી બધી ના જોઈએ પણ મોબાઈલ તો જોઈએ નુકસાન થાય પણ શું કરીએ આખો દિવસ
તો તો તમને બહુ નુકસાન થાય હે બેન ટીવી ના જોવાય મોબાઈલ ના જોવાય આપડે નીંદર પૂરી ના થાય પછી આપમાં આંખમાં કુંડાળા ને એવું થાય
હા એવું તો થઈ જાય જ છે બેન મને બહુ જ કુંડાળા થઈ જાય છે એનું કઈ હોય તો બતાવ ને આવું કુંડાળા નું કઈક દવા
એ બતાવવા ન હોય તમ મોબાઈલ ઓછો કર નાખો બેન ન કરતા કુંડાળા માંથી તમને તો પછી મોટા મોટા ખાડા ય પડી જાય
ઓહો એવું છે બાપા ના તો તો ઓછો કરી જ નાખો જો હો ઓહોહોહો ઓહો એવું છે તો તો હવે અમારે હાવ બન જ કરી દેવું જોઈ હાવ મને
કરી દેજો બેન પછી મોબાઈલમાં શું જો રીલ ને એવું જો કે પી
હા એવું એવું જોઈએ ના ના ઇન્સ્ટાગ્રામને એવું જોઈએ અમે તો
કે રીલું જ બનાવો છો
ના રીલુ બનાવીએ થોડીક ને પછી ઇન્સ્ટાગ્રામ ને એવું સારી સારી એમાં રેસી ટી નાન આવતું હોય ને એવું બધું જોઈએ જે ઓલું ગુથણી કરવાનું
બધા એની રેસીપી થોડી થોડી એમાં બધી શીખવાડતા હોય ને ઈ જોઈએ પછી એમાંથી જો એમાં સારું મળે જોવાનું તમે
હ અમે કે સારું સારું હોય ઈ જોઈ એ ખરાબ ના જોઈએ
હા અમે સારી જ વસ્તુ જોઈએ છેએ એમાં જો પછી ખબર હોય લીપો આર્ટ એવું કઆવે છે એવું બનાવાનું અ ક્લે ક્લે થી છે ને કલે હોય ને એ પછી મિક્સ કરીને એમાં બધી ડિઝાઇન બનાવાનીને એવું મારે બનાવવું છે. હવે જોયું મેં. એમાંથી ઇન્સ્ટા માંથી તો પછી હવે મે કીધું હવે એમાંથી જોઈ ને માર બનાવવું છે બહુ મસ્ત બને છે.
હા મોકલજો વિડીયો ને એવું તમારી પાસે હોય તો અમે કઈક ટ્રાય કરશું.
હા હા હું તમને મોકલીશ. બવ મસ્ત બને, ને પછી બી જુ મેં એક બનાવ્યું છે. જે લગ્નમાં નો લઇ જાય આપડે લગ્નમા ઓલું દુલહો ને દુલહન ના છાપ નૈ. જે ઓલા રિંગમાં બનાવાનું હોય દુલ્હો દુલ્હન એવી રીતે એવી રીતના એવું મેં મેં બનાવ્યું છે.
ઠીક તમે બનાવ્યું તો તમારા મેરેજ નથી થઈ ગયા કે? ને દુલ્હન ને કરવું જ
મેરેજ તો થઈ ગયા પણ, તોય પછી આપણે શોખ હતો ને તો મેં બનાવી લીધું છે. ને એવું પછું જો પછી વિડીયો ને પોસ્ટ કરીશ. પછી જો હાલશે ને તો બધા એના ઓર્ડર પણ લઈશ એમ.
હા હ તોમે ઓર્ડર શુંકર
હા તમે છે ને પછી ઓર્ડર દેજો એવું હોય ને તો તમે શીખતા નહી. એટલે તમે વરી શીખી જાશો. તો અમને ઓર્ડર આવશે નહી, ધંધો ભાંગી પડશે હા અમારો
અમે તો કઈ વાંધો નહી. તમે ધંધો કરો ને અમે તો ધંધા ઉપર તમાર પાટું નહી મારીએ અમે બીજે ધંધો શીખી લઈશું.
હા હા હા એવું કરજો તમે એટલે જો અમે વિડીયો ને ફોટોને પોસ્ટ કરશું જો તમારે બનાવવું હોયને તમને પસંદ આવે ને તો લાઈક કરજો અને એવું કરજો.
શેર કરશું, ને સબસ્ક્રાઈબ કરશું એવું બધું કરશું અમને એવું તો બહુ આવડે હા.
હા એટલે થોડુંક કરજો એટલે થોડાક તો અમે આગળ આવી જાય એમ.
હા હા હ નકર નથી આગળ તમે બવ
થોડાક છીએ હવે, અધ્વચારે છીએ નાવમાં. અટકી ગયા છીએ, હવે ના હો ના હું-' અકી ના રે હા અધવાચારે અટકી ગયા છીએ એટલે તમે
ધ્યાન રાખજો ડૂબી જાઓ ની વચ્ચે વચ્ચો તે
ભાઈ એવું તો નથી થોડાક આગળ જાય ને, એવું તમારા જેવા લોકો અમને
હા હા કરશું સપોર્ટ હ, આવશું ધક્કો મારવા.
થોડોક ધક્કો થોડોક મારજો એટલે જાજુ ના મારતા. જાજા મારશો તો નાવ ને બહાર નીકળી જશે.
ના ના નાવની બાયડ ની ના કાઠીએ અમે.
હા હા હા તમ તારે એટલે ધીમેક થી મારજો ને.
દરિયામાં છો નાવમાં કે નદીમાં છો કે તળાવમાં છું નાવમાં કે
નાવમાં તો દરિયામાં જ હોય ને બેન એટલે. ખબર નથી પડતી તમને ના તળાવમાં નાવ ન હાલે ને બેન ને તળાવમાં કઈ નાવું હાલે.
હા બેન હાલે મોટી મોટા તળાવ હોય ને એમાં નાવ હાલતી હોય.
હા હા હા.
દરિયામાં હાલે, નદીમાં હાલે, મોટી નદી હોય.
હા
છે, ગંગા છે, યમુના છે, ગોદાવરી છે, એ બધી
હા હા એવું ના એમાં નથી. ને અમે તો છે ને, તો દરિયામાં જ છીએ હજી.
તે ખારા પાણીમાં જોય ને મીઠા પાણીમાં નથી તો તમે ખારા થઈ જાશો.
હા અમે તો ખારા જ છીએ એમ તો થોડાક વાંધો
શું હાલે.
બસ જો જલસા હાલે સુું તો અમે આજે ખાધું છે દૂધીના ઢોકળા ખાધા છે અમે બનાવવા ને હહા ઈ છે ને અમે દૂધી પેલા લીધી ખમણી નાખી પછી લોટ નાખો, બાજરાનો નાખો, ઘઉંનો નાખો, ચણાનો, રવો
એટલું બધું નાખવાનું હોય લોટ બાજરાનો, ચણાનો હા રવો, ઠીક ને ઘઉનો લોટ
ઘઉંનો લોટ
હોય.
અમે તો અહીંયા જાડો નહોતો એટલે ઝીણો એ હકાય્યો પછી, ન કરતો હોય જાડો ડુંગળી હાડ ડુંગળી નાખી, પછી લસણ, આદુને, અ ખાંડી મરચું નાખું, પેસ્ટ કરી નાખી, પછી ઈનો નાખો, મીઠું નાખું, હળદર ચટણી, મરચું બધું
ઇનો, હર્દરને, ચટણીને, ધાણાને બધુંઈ પછી શું કરવાનું એમાં લોટ બાંધીને કઠણ કણાયનેપ
હમ્મ મીડિયમમાં બાંધો પછી મુઠિયા વાર લીધા હતા. હાથેથી મુઠિયા વારવાની પછી એની પ્લેટ હોય ને એમાં મૂકી દીધા પેલા પાણી મુકુ નીચે
ઢોકળ ઢોકળયુ હોય કે હા.
હા ઢોકળીયુ હોય ને એમાં, નીચે પેલા પાણી ઢોકળીયામાં મુકી મૂકવાનું પછી ઉપર પ્લેટમાં ઢોકળા મૂકવાના થોડાક પંદર વીસ મિનિટ ચડવા દેવાના,
જાડી વાળું હશે ને પ્લેટ પછી એમાં મૂકવાનું
હા જાડીવાળી તો અમારે નથી પછી ઓલી પ્લેટ આવે ને ઢો- -કડડા ની એમાં મૂકી દીધા અમે એટલે થઈ ગયા. એમ તો વાંધો ના આવ મસ્ત પાકી ગયા પછી હા પછી એનું કટિંગ કરી ગોળ ગોળ ને પછી એમ તેલ મૂકી તેલ માં પછી રાય, તલ, મરચા, એવું નાખી ને પછી ઢોકળા નાખી દેવાને હા લીમડો લીમડો નાખીએને એટલે સ્મેલ હા હા થોડુંક ભુલાઈ જાય પછી ઉંમર થઈ ગઈ ને એટલે
હ તમારી ઉંમર તો બઉ થઈ ગય લાગે તો તો ભુલી જાઉ છું.
હા અન બો થઈ ગયા હવે પછી
હા
ઉમર થઈ ગયા.
તમાર હોવબટા કેવાય બનાવે તો સાસુમાં.
એ તો બઉ મસ્ત બનાવે હો માર હોવબટા બહુ એક્સપોર્ટ છે રસોઈમાં તો બધું આવડે એને,
તો સારું કે હોશિયાર છે તો,
હા હોશિયાર, બહુ હોશિયારને, બહુ ડાયા, બહુ સંસ્કારી બહુ,
હ સંસ્કાર તો હોય જ ને ભાઈ તમે એટલા સંસ્કારી તમાર વહૂ એટલા સંસ્કારી, તમારે હસબેન્ડ એટલા સંસ્કારી, તમારા છોકરા સંસ્ તારી
એટલે અમારા ખું ખાનદાન સંસ્કારી જ છે, બેન. હમ્મ હમ્મ. હા હા એટલે જ હા એટલે જ છે જ કે.
તો તો તમારે કામ બઉ જ છુ ભાગમાં આવ
હા. અમારે કઈ કરવાનું જ નઈ, એની એમ કે તમારે બેસવાનું ને આરામ કરો તમે, અત્યાર હુધી કે બોવ કામ કર્યું. તમ હવે હું જ બધી કરી હતી કે, બો ટટડા કયરા એ કેસ સાસુ બઈ હવે તમારે આરામ કરવાનું, ને ઘા તેવા તો ને તોય હું કરવા લાગુ બધું. નઈ તો ના બિચારી એકલી થાકી જાય ને. એટલે થોડું થોડું તોય એને કરવા તો લાગુ જ. હા, તો થોડુંક બધું કરવા જ લાગુ દે ને. પછી કરીએ તો આપડે આપ હાથ પગને હલતારીએે ને બા તોયતો આપડે બેઠા રએ તો હું બંધ થાય છે, કોગરાટ બધું
સાચી વાત છે. તો બો સમજદાર તમે.
હા, થોડુંક તો સમજદાર થાવું જ પડે ને બે નથી. હા બોવ જ ધ્યાન રાખીએ અમે તો કોઈ નથી વાંધો એમ.
હા. થો
અમારે તાંય ત હાવ, હાંકરે તો હા કરસે અમાર વઉ ને. ત હાવ હા અને ઉસી હ અન તમારે હજી વઉ નથ આયવી બેન.
અમારે હવે ક્યાન બે, હમારે તો વહી ગી પાસી. હ હાલો. આવીને પાછી વહીની બેન નથી રેવું ઓય કે, નથી. હા કામ નથી કરવું એકે મારે.
મ્મ બે બેન બેન હજ પણ તમારે થોડું કરવા લગે ને હાવ.
નાવો અ તો ન કરવા લાગુ.
તમે હમજતા ન હોય, હાવતી પસી વય જ જાય ને અત્યારે.
જો નથી હો ભાઈ આપડે તો થાકી ગીયા ઓય કામ કરીને એટલે તો વઉ લઈ ભાઈ તો હુવે તો માયરો ઉલ્લાારો. ઓ હા હા તો. હા તો સાસુ શેર તોસ, સાસુ શેર તોસ અ બઉ સવા શેર નીકળે અમારે તો બેન એવું છે, ઠેકડો મારીને વઈ ગઈ.
ઓહો બેન.
કરી દીધા બેન, અમને હાવ બરબાત. કર દીધા બો. એવું થઈ ગીયું મારે તો.
થીએ કેવું કર્યું નેમ, એમ ત એ કોઈ ઉપાધિ ન કરો તે સૂટું કર નાયખુ બેન તમ
હા અમેં તો ખાઈ ગયા, બીજે દીએ જ છુટું કર નાયખુ.
લે હાલેે, એને એમ કરાય આવું.
તો શું કરે, કામ ન કરવું હોય તો. એના કરતા છૂટું હારુ. હા. ના ના છૂટું થઈ જાય, પાછું કર નાખશે એ તો. પાછા અમે તો જોયે આયવા, કાલ છુટું થઈ ગીયુ ને આજે તો જોવા ગીયા તા બીજે.
ઓહહો, તો તમે હાય હરખાઈ લાગે બે
અ
હારું બેન સારું હાલો બેન રાખો તો.
એ હા